હલો.
હલો. હલો.
હલો
અવાજ આવે છે મારો
હા તમારો અવાજ આવે તો છે પણ બહુ બઉ આમ કેવો કે ઊંડે થી આવે છે અવાજ.
હવે આવે છે.
હલો હા હવે આવે છે હા. હા આવે છે આવે છે. કેમ છો બસ હું મજામાં
બસ મજામાં મજામાં.
તો હા તો આજે આપણે કેવું કે આપણે ટીવી જોવું જોઈએ ક તને કેવું કે મોબાઈલનો જે યુઝ કરે છે લોકો એના વિશે આપણે વાત કરીશું. તો કેવું કે આજ હા અને આજના ડિજિટલ યુગમાં કેવું કે ટીવી અને મોબાઈલ બંને આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યો છે. પેલા લોકો કેવું કે મનોરંજન માટે ખાલી ટીવી જ જોતા હતા પણ હવે તો જે વસ્તુ આપણે ટીવીમાં જોઈએ છે એ બધી જ વસ્તુઓ હવે મોબાઈલમાં પણ આવે છે તો લોકો ટીવી કરતા મોબાઈલ નો વધુ ઉપયોગ કરે છે.
સાચી વાત છે.
હા અને કેવું કે ટીવી એક કેવું કે ટીવીમાં કોઈ પણ આપણે કાર્યક્રમ જોતા હોઈએ કે ફિલ્મો જોતા હોઈએ કે આપણે કંઈ પણ રમત જોતા હોઈએ તો આખું ફેમિલી આપણે સાથે બેસીને જોતા હોઈએ છીએ આ એક ટીવી ન કેવો કે ફાયદો છે. પણ મોબાઈલમાં કેવું કે આપણે ખાલી આપણે જોતા હોઈએ છીએ પછી આપણી સાથે કોઈ પરિવાર ના બીજા અ મેમ્બર અ ના જોઈ શકતા હોઈએ તો આ એક મોબાઈલ નો ગેરફાયદો છે.
હા એ વાત વાત છે આજકાલ ના અત્યારે ટેકનોલોજી યુગ છે મારે મોબાઈલ નો વધારે જ વપરાશ કરતા હોય છે. પેલાના જમાનામાં લોકો બધા ટીવી જોતા તો સાંજે કામ પરથી આવીને ડ બધા સાથે ટીવી જોઈ સકતા અત્યારે કોઈ ટાઈમ નથી અને ટીવી જોવું અત્યારે કોઈને ગમતું નથી. કેમ કે મોબાઈલમાં બધું નવું નવું અપડેટ આવતું હોય છે. જેમકે ફેસબુક છે વોટ્સઅપ છે આપડે એવું બધું જોતા હોઈએ છેએ રીલ્સ જોતા હોઈએ ઇન્સ્ટાગ્રામ પર આવું બધું બધાને તારે વધારે ગમે છે સોશિયલ મીડિયા
હા એ વાત પણ સાચી છે તમારી અને ટીવીના ફાયદા પણ છે. જેમ કે આપણે પરિવાર સાથે સમય પસાર કરવો હોઈએ તો કેવું કે કોઈ પણ એક સારી એવી ફિલ્મ આપણે ટીવી ઉપર જોઈ લઈએ તો કેવું કે આપણા આપણને પણ મજા આવે અને સાથે સાથે આપણા ફેમિલી મેમ્બર હોય એમને એમને પણ વધારે મજા આવે પ્લસ કેવું કે ટીવીની સ્ક્રીન મોટી હોય તો એનાથી આંખો ને પણ કેવું કે નુકસાની થતી નથી અને એનું ડિસ્ટન્સ પણ વધારે હોય છે જે મોબાઈલની સ્ક્રીન કરતાં હોય છે તો આપણે અ એ પણ એક ફાયદો છે
હા એ વાત સાચી છે કે ટીવી પર જોવું એ સારી વાત છે કેમ કે મોબાઈલ માં આપડ તો મોબાઈલમાં કુશતીને આપણેે મોબાઈલ જોતા હોઈએ છીએ તો નાના બાળકો મોબાઈલ આંખોથી નજીક રાખીને મોબાઈલ જોતા હોય છે તેમાં આપને બાળક ને આંખોમાં ઘણું નુકસાન થતું હોય છે અને ટીવી પર શું છે કે ટીવીમાં તો સ્ક્રીન મોટી દેખાતી હોય તો આપડે અ થોડા દૂર બેસી ને જોઈ તેથી આંખોમાં પણ આપણા નુકસાન ના થાય અને માથું પણ ના દુખે અને આપણા શરીર માટે પણ સારુંય
હા એ વાત પણ છે સાચી ને મોબાઈલના પણ ઘણા ફાયદા છે જેમ કે આપણે મોબાઈલ ને દરેક જગ્યાએ આપડા લઈ જઈ લઈ લઈ જઈ શકીએ છેીએ અને કેવું કે આપડે ગમે ત્યારે કોઈની જોડે વાત વાત કરવી હોય ફોન ઉપર તો આપણે ગમે ત્યારે ફોન પણ વાત કરી લઈએ પછી અ સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ માટે પણ મોબાઈલમાંથી કઈ પણ વસ્તુ શીખવી હોય તો તરતને તરત શીખી લે છે અને બેન્કિંગની સુવિધા છે કે પછી કઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવું છે તો એના માટે પણ મોબાઈલ ખુબ જ ઉપ ઉપયોગી છે તો આમ કેવું કે મોબાઈલના ફાયદા પણ છે ઘણા બધા
હા એ વાત છે આપે પેલા ના જમાનામાં કેવું હતું બેંક નું કઈ કામ હોયથવા પૈસા પડવા જવું હોય તો આપણેે હા બે બે કલાકો લાઈન માં ઊભું રેવું પડતું હોય તો પણ આપણે વારો બ મોડો અને ત એટલો ટાઈમ પણ આપડો બગડતો કામે જતા હોય તો આપડ ટાઈમ ન હોય તો બે કલાક તો પણ આપે બે બે બે કલાક ક જતા એમ કે આપડે જરૂર હતી તો, પૈસા ઉપડવાવાનો જવાનુ હા ત્યારે એ સારું છે, કે આપણેે બધું ગમે ત્યાં પેમેન્ટ કરવું હોય તો, આપડણે ઓનલાઈન કરી દઈએ બેંક જવાની જરૂર નથી પડતી.
હા, અને મોબાઈલના કેટલા ઘણા ગેરફાયદા પણ છે, જેમ કે કેવું કે ઘણા લોકો મોબાઈલ એટલા એટલો બધો યુઝ કરે છે, ને આખા દિવસમાં કે એમને ખબર નથી પડતી કે એમને આટલો બધો મોબાઈલ યુઝ કરી દીધો. અને આખો દિવસ સોશિયલ મીડિયા છે ગેમ્સ છે, કે કઈ પણ એવા વિડીયો છે જે જોઈને લોકો સમય બગાડે છે, પોતાનો અને આખો એમને કેવી કે સૌથી વધારે અસર આપ આપણા શરીર ઉપર એની પડે છે જેમ કે આંખો પર અસર પડવી છે, પછી આપણી ગરદન પણ દુઃખે છે, એક ને એક આપણે કેહેવું કે આમ મોબાઈલને જોતા રહીએ તો આપણી ઊંઘમાં પણ મુશ્કેલી આવે છે. ને પરિવાર સાથે આપડી વાતચીત પણ ઓ છી થઈ જાય છે, આપણે આખો દિવસ મોબાઈલનો જ યુઝ કરતા રહીએ તો
હા એ વાત સાચી છે, કેમ કે તમે કીધુ પરિવાર સાથે વાત ચિત ના કરીએ તેમાં એવું છે કે આપડે આખો દિવસ કોઈ નોકરી ધંધે જતા હોય કોઈ બિઝનેસ કરતા હોય અને સાંજે ઘ રે આવીએ તો આપડે આપડો ફોન લઈને બેઠા, આપડે આપડા પરિવાર સાથે તો બેઠા હોયએ આપડે પણ આજુબાજુમાં બધા બેઠા હોએ પણ આપણને એજ ખ્યાલ નથી હોતો કે આપણે એની સાથે વાત કરી કેમકે આપડે આપડા ફોનમાં જ જોતા હોઈએ છે, બધું ઓનલાઈન બધું જોતા હોઈએ આપડે અમુક પેલુ વોટસપ પર અત્યારે જાઝાઝા ભાગે તો બધા ઇન્સ્ટાગ્રામમાં અને સોશિયલ મીડિયા જ એજ પણ વાપરે છે, એટલે બા જુ માં બેઠા હોય આપણા ફેમિલી મેમ્બર તો આપણને પણ ખબર નથી હોતી. અને આપડે એની જોડે વાત પણ નથી કરતા હોતા. આપડુ વોટ્સઅપ ગ્રુપ હોય અને ફેસબુક ગ્રુપ હોય છે, મોઘવાન એમાં આપડા ઘણા બધા ફ્રેન્ડ્સ હોય છે. પણ એક જેવા ફ્રેન્ડ એવા ફ્રેન્ડ કે આપણેે એને ક્યારેય જોયા નથી હોતા આપણે એની સાથે વાત નથી કરી આપણે એને ઓળખતા નથી કે એવા બધા આપડા ફ્રેન્સ હોય છે અને આપડા ઘરના સભ્યો છે, જેને આપણે ટાઈમ નથી આપી શકતા.
હા, એ વાત પણ સાચી છે કે આપણેે એવા મિત્રો સાથે વાત કરતા હોઈએ કે જેને આપણે ઓળખતા પણ ના હોઈએ એમની જોડે આપણે આ કોઈ દિવસ વાત કરી લેતો હોય, પણ આપણા જે ઘરમાં જે પરિવાર હોય મમ્મી પપ્પા પાકે ભાઈ બેહેન એમની જોડે આપણે પાંચથી દસ મિનિટ સુધી પણ વાત નથી કરી શકતા તો આ એક કેવું કે મોબાઈલનો ગેરફાયદો પણ છે.
હા એ વાત સાચી છે.
ને કેવું કે વિદ્યાર્થીઓ માટે અત્યારે મોબાઈલ ખૂબ ઉપયોગી છે, પણ કેવું કે એ ઉપયોગ તેઓ અભ્યાસ પૂરતો કરે તો વધારે સારું છે. નકર આખો દિવસ ગેમ રમ્યા કરે કે સોશિયલ મીડિયા ઉપર વિડીયોઝ જોઈ રાખે કે ફ્રેન્ડો સાથે વાતચીત કરતા રહે તો એ કેવું કે નુકસાનકારક બની શકે. કે છે એમના માટે અને પછી કેવું કે એમના અભ્યાસ ઉપર પણ તેમની અસર પડે છે. હલો હલો. હલો. હા તેથી કેવું કે આપડે સંતુલન વનેમાં અ મોબાાઈલ અને ટીવી બંને ખરાબ નથી પરંતુ તેમને